હલો જય શ્રી કૃષ્ણભાઈ.
જે શ્રી કૃષ્ણ કેમ છો તમે.
એકદમ મજામાં હમણાં તો શું આ તહેવાર બધા આવી રહ્યા છે જેમ કે દિવાળી તો આ દિવાળીની મતલબમાં બધા સાફ સફાઈ કરવામાં લાગેલા છે અને બધા સાફ સફાઈ કરી રહ્યા છે તમારી ઘરે કેમ છે બધા સારા તો છે ને.
હા અમારા ઘરે એકદમ બધા સારા છે અને હમણાં તો તમે જાણો છો કે તમે એ તો કે દિવાળીને તહેવાર આવી રહ્યો છે ને એમની તૈયારી કરી રહ્યા છે અને દિવાળીમાં તમે જાણો છો કે દિવાળીને કઈ જે દિવસો આવે છે તે તો કંઈ અલગ જ હોય છે અને અમારા ગામડામાં તો દિવાળીને જે ઉત્સવ આવે છે તેમાને ખુબ સારી રીતે મનાવે છે અને ખુબ એક જગ્યા ભેગા થઈને ફટાકડા ફોડે છે, ભાઈબંધો સાથે અમારા જે દોસ્તારો છે તે પણ આવે છે, ઘરે બધા સગા સંબંધી ઓ આવે છે અને ખુબ મજા કરીએ છીએ અને દિવાળીમાં જે તહેવાર આવે છે તેની ક્ઈ અલગ જ મજા આવે છે અને આ બધ સગા સંબંધી આવે છે ઘરે રહેવા માટે અને બ સાઠે વાતચીત કરીએ છીએ, અત્યારે તે દિવસો તો અલગ જ હોય છે, શું તમને દિવાળીનો તહેવાર તો તમને ગમતો જ હશે ને એકદમ?
હા દિવાળીન તહેવાર મને ખુબ જ વધારે એવો ગમે છે અને દિવાળીનતહેવારમાં શું સે કે મતલબમાં દીવા પ્રગટાવામાં આવે સે અને મતલબમાં ફટાકડા ફોડવામાં આવે સે, તો આ બાબત વસ્તુ ખુબ જ વધારે ગમે સે અને બઢા આપડા સગા સંબંધ ધીઓ અને ગામવાળા મળીને આપણે બઢા દીવા પ્રગટાવીએ સીએ અને પેલા તો હોળી સળગાવીએ સે, બઢા સાથે મળીને તે ખુબ જ સારું લાગે સે અને મજા પણ આવે સે, જેઠી કરીને આપડા ગામના લોકો એક સાઠે એક જાગૃત થઈ શકે સે અને સારી રીતના બઢા સાથે મ ળીને બઢી વસ્તુઓ કરી શકે સે, ટો ટે માટે તહેવાર ખુબ જ વધારે જરૂરી સે અને દિવાળી તહેવારમાં આપણે એવું બધું જ કરીએ છીએ, જેથી કરીને ખુબ જ એવું સારું લાગે સે, પરંટુ શું તમને ખબર સે કે દિવાળી કેવી રીતે ઉજવામાં આવે શે અને દિવાળી ઉજવવાના પાછળનું કારણ શું સે?.
દિવાળી તો એટલું બધુ મને એટલું બધું નથી યાદ પરંતુ જે પ્રહવા પ્રહલાદ જે હતા તે એમના જે માતા જે પિતા હતા તે એ લોકો રાક્ષસ જે એમ તરીકે એમ જાણીતા હતા, આ તે અને જે એમના પ્ર જે દીકરો હતો તે એમ ભક્ત એમ તો જે નરસિંહ મહેતાનો ખૂબ મોટો ભક્ત હતો અને જેમ કે પ્રહલિકા અને જેમ જે એમાની માતા હતી, તે પણ તમે જાણો છો કે આગમાં લઈને બેસી ગઈ હતી, એમની પેલી બળી ગેઈ પરંતુ પ્રહલાદ નથી બય્ળા, જેમ કે ભક્તિ જ એટલી સારી હતી અને જેથી કરીને એ લોકને ત્યારે હોળી તહેવાર મનાવતા એટલું બધું મને યાદ છે, પરંટુ એટલું બધું અને એટલું બધું અંદર થી મને નથી યાદ, પરંતુ જે આટલુ શોર્ટ શોર્ટમાં મને યાદ છે અને બીજું તો દિવાળીન તહેવારમાં તમે જાણો જ છો કે જે આપણા ઘરમાં જે માહોલ હોય છે તે તો કંઇ અલગ જ હોય છે અને મને જે દાદા દાદી એ પણ તે મનાવે છે દિવાળી તે પણ સ્ટોરી તો કીધી ને એ પણ આટલું જ યાદ છે અને બીજું તો દિવાળીન તહેવારમા તમે જાણો જ છો કે આપણે દિવાળી ના આગલા એક દિવસ એટલે કે આ દિવાળી એટલે કે દિવાળી ના આગલા દિવસ તમે જાણો કે જાં નવું વર્ષ આપણે ઉજવીએ છીએ અને આપણા ગામડામાં તમે જાણો છો ઘણા બધા પ્રકારની ક કથા પણ રાખવામાં આવે છે અને યોગ્ય એવી મંડીરે છત્યનારાયનની કથા રાખવામાં આવે છે અને બધાને બ આપણે પણ બધા સાથે સાલુબારક કરીએ છીએ અને ત્યારે મજા કરેલો કે જેને બધા નવાં નવા કપડાં પહેરીએ છીએ આપણે ઘરે પણ આવા નવાનવા એટલે કે જે આપણે ઘર ચીજ મારે કોઈપણ વસ્તુ નવું લાવીએ છે, ફ્રીજા લાવીએ છે, ટી વી લાવીએ છે, એવા ઘણા બઢા પ્રકારની વસ્તુઓ આપણે ઘરમાં લાવીએ છીએ નવી નવી અને તમે જાણો જ છો કે દિવાળીન તહેવાર માં તો આપણને હવે જે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે તેના પર પણ આપણને ઘણા બધા ડિસ્કાઉન્ટ પણ મળી રેહ છે અને તેના પરથી આપણે ખરીદી કરીએ તો આ પણને ઘણું બધું ડિસ્કાઉન્ટ મળે છે અને આપણા પૈસાનો બચાવ કરી શકીએ છીએ. શું તમે આ દિવાળી નતહેવાર આવે છે, તો તમે અમેઝોન છે, ફ્લિપકાર્ટ છે તેમાંથી કોઈ ઘર વપરાસ માટે કોઈ વસ્તુ ખરીદેલી છે?
હા ભાઈ આ એમ અ જે ફ્લિપકાર્ટ સે એની પર મતલબ માં જયારે દિવાળી આવે સે, ત્યારે બિગ બિલયન્સ દેશમાં એવું કરીને ડીલ્સ આવે સે, જો ત્યારે શું મતલબમાં બઢી વસ્તુઓ ખુબ જ એવા સસ્તા પ્રાઇસમાં મલતી હોય છે‌ અને તેના બધા લોકો ક્યારથી લોકો ઇંતજાર કરતા હોય છે, જે થી કરીને દિવાળી વખટે આપણે ખરીદી કરવી ખૂબ જ સારી રહે છે અને દિવાળી વખતે બધા લોકો ખૂબ જ વધારે વસ્તુઓની ખરીદી કરે સે, કપડાંની ખરીદી કરે સે, જેથી કરીને તેઓનો પણ ખૂબ જ વધારે એવો લાભ થતો હોય સે, જેથી આપણે અને ખૂબ જ વધારે એવું બઢાને બઢા પૈસા કમાવાની પણ તક સે, કારણ કે ત્યારે નવું વર્ષ હોય સે અને દિવાળી હોય સે, તો ત્યારે બધા લોકો કોઈ ખુબ જ વધારે એવી ખરીદી પણ કરે સે અને ઘરે કઈ પણ વસ્તુઓ લાવવાનું હોય, જેમ કે કોઈ પણ નવું વસ્તુ લેવાનું હોય તો બધા દિવાળી અથવા નવું વરસ વધારે પ સંદ કરે સે, જેમકે કોઈ પણ મોટું વાહન લેવાનું હોય, ગાડી લેવાની હોય અથવા કઈ પણ લેવાનું હોય ઘર વપરાશ માટે, તો પણ બધા કોઈ વધારે પૈસા ન લેવાનું હોય તો નવું વરસને વધારે પસંદ કરે સે, કારણ કે હિન્દુઓમાં આ નવું વરસ હિન્દુઓનું નવું વરસ ગણાય સે અને તે નવું વરસ એ એ યોગ્ય શુભ દિવસ ગણવામાં આવે સે, જેથી કરીને તેનેમાં લેવા માટે બધા લોકો વધારે આકર્ષાય સે.
હા એ તો એ જ છે, કાણ કે દિવાળીના જે દિવસોમાં તમે જાણો છો કે બઢા લોકો એટલે કે આ બઢા એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે તેમાં સેલ્સ ક્યારે પડશે ક્યારે પડશે ને એમ બધા રાહ જોય છે‌ નેપછી એ બધા એક સાથે તૂટે છે અને પછી એ બધી ઘણી બધી વસ્તુનો ઘણી બધી વસ્તુ ખરીદે છે અને પોતાના ઘર માટે નવી નવી વસ્તે દિવાળીના જે દિવસો આવે છે, તેમાં ખરીદે છે અને બીજું તો તહેવારો તો ઘણા બધા પ્રકારના આવે છે અને ધાર્મિક તહેવારોમાં તમે જાણો છો કે બીજો એક છે નવરાત્રી, નવરાત્રીમાં તો મને ખૂબ ગમે છે અને અમારા ઘરના લોકો પણ નવરાત્રીમાં ઘણા બધા અલગ અલગ દિવસે બધી બધી એટલે અમારા ગામના નજીક એવા મંદિરો છે, ત્યાં આમ ગરબાના જે ઉત્સવ રાખેલો, ત્યાં ગરબા રમવા જાય છે ને મોડે સુધી ત્યાં સારી રીતે આમ ગરબા રમીએ છે ને ખુબ મજા અલગ જ હોય છે અને હું પણ મારા મિત્રો સાથે અને બઢા ઘરના પરિવાર સાથે હું પણ ગરબા નવે નવ દિવસ બહાર જાઉં છું ને એવી મજા અલગ જ હોય છે અને શું તમે નવરાત્રીમાં આવું કશે ગરબા રમવા જટ જશો ને તમારા ઘર સાથે ઘરવાળા સાથે તમારા ફ્રેન્ડ લોક સાથે તમને મજા આવે છે એમાં?
હા ખુબ જ વધારે મજા આવે છે કારણ કે નવરાત્રી ના દિવસોમાં જે મજા આવે ને એવી મજા ક્યારે પણ આવતી નથી અને નવરાત્રીમાં રાતના ગરબા રમવા જવાની ખુબ જ વધારે મજા આવે છે. મિત્રો સાથે અને ઘરના લોકો સાથે પણ હું તો કેટલીક વાર જાઉં કારણ કે જારે પણ જ તો ત્યારે બધા મિત્રો સાથે જઈએ અને ખુબ જ વધારે મજ માણીએએ અને એના મતલબમાં અમે રૂપા ત્યાં બધા મિત્રો અમે વાચીએ છીએ કારણ કે ફ્રી ડાન્સ ન પણ આયોજન કરવામાં આવેલ હોય. અને ત્યારે મતલબમાં આખો જ ત્રેસ દૂર થઈ જાય છે. અને ખુબ જ વધારે એવી મજા પણ આવે છે. અને રાતના બા પહેલા પૂજા કરીએ છેએ માતાજી ની અને પછી ત્યારબાદ ગર રમવામાં આવે છે.
હા એ તો છે. જ કે નવરાત્રી ના મને પણ નવ દિવસ તો ખુબ ગમે છે. અને મારા ઘરના લોકો તમને કીધું કે મારા ઘરના જે લોકો છે. અને આજુબાજુ ના જે પાડોશી છે એને મારા ગામમાં પણ નવરાત્રી નો ઉત્સવ રાખીએે છે. અને ખુબ મજા મા આવે છે. કારણ કે મારા ગામના લોકો પણ ખુબ નવરાત્રી નો ઉત્સવ માને છે. અને નવ દિવસે માતાજી ની સારી રીતે ભક્તિ કરે છે. એમ તો માતાજીની ભક્તિ આખા વર્ષ આખામ કરે જ કરે છે. પરંતુ અહી નવ દિવસ એમના માટે ખૂબ મહત્વના અને ખૂબ યાદગાર બની જાય છે. અને નવે નવ દિવસ માતાજીને ન ગ એટલે કે સારા એવા ભોજન બનાવે સારા પાકો બનાવે છે. સારી રીતેને આપે છે માતાજી ની પહેલા પૂજા કરે છે. આરતી કરે છે ને પછી યોગ્ય રીતે બધા સારી રીતે આવે છે. બધાને બધા મળે છે. પછી ગરબા પ્રોગ્રામ ચાલુ કરીએ છે. અને નવરાત્રી માટે તમે જાણો છો કે ઘણા બધા મોટા શહેરોમાં તમે મોટા મોટા જગ્યા એ પાસો પણ હોય છે. પાસ ન એટલા બધા પૈસા પણ રાખવામાં આવે છે. એટલે કે ત્યાં આમ તો રમવાની અલગ જ મજા આવે છે. પરંતુ ઘણા બધા પાસના એટલે મોટા એટલે કે પૈસા ખુબ વધારે લે છે. અને પરંતુ ત્યાં આપડ એક દિવસ તંને રમે તો આપણને ખુબ મજા આવે જ છે. અને આપ પાસના પૈસા ખુબ વધારે હોય છે. અને હું પણ એકવાર ગયેલો હતો. અને ત્યારે ત્યાં અંદર મજા આવી હતી પરંતુ એટલા બધા પૈસા ના હોવ જોએ કારણ કે માતાજીની વડે પૂજા કરી તો પછી એ લોકોને પણ જે ભક્તો હોય છે. તે રમવા આવે એ લોકો એટલા બધા પૈસા ના રાખવાો જોઈએ. એમ એટલે ઓછા રાખીએ તો સારું કેહેવાય. એટલે માતાજીનો તહેવાર હોય. ને જેથી કરીને આપણે નવરાત્રી ના નવ દિવસ આપડણે સારી રીતે પૂજીએ અને માતાજી ને યોગ્ય રીતે ભક્તિ કરીએ તે આપણા માટે સારું જ છે. અને બીજું તો પછી નવરાત્રી પછી તો તમે જાણો છો કે બીજું તો તહેવાર છે. ઉત્તરાયણ ઉત્તરાયણ માં પણ એટલી બધી મજા આવે છે. પતંગ ચગાવવાની અને ઉત્તરાયણ માટે અમે જાણો છો કે આ ઉત્તરાયણ ના પાંચ છો દિવસ પહેલા જ બધા ગામડાઓમાં તમે પતંગ ચગાવવા લાગી જાય છે. નાના નાના છોકરાઓ અને ઉત્તરાયણ માટે અમે જાણો છો કે જેમ કે ટાલના લાડુ હોય છે. ચીકી બનાવામાં આવે છે. અને ઊડયું પુરી એવા ઘણા બધા ના પાકો આપણેથી સમય ખાય આપણા માટે ખૂબ મજા આવી જાય છે. અને ઉત્તરાયણમાં તો હું તો મારા ઘર વાળા લોકો સાથે ખૂબ સારી રીતે અને શરમાં હું તો ભેરસ પર ચડી જાઉં છું. અને બટન ચગાવવા લાગી જાઉં છું કારણ કે ઉત્તરાયણ પણ મને ખૂબ ગમે છે. શું તમે ઉત્તરાયણમાં શું કરો છો? તમારા ગા જે તમારા ઘરે કેવો માહોલય છે. ઉત્તરાયણમાં
હ હા ભાઈ. કારણ કે ઉત્તરાયણમાં તો જયારે અમારે બું કોમ્પિટિશનવ બધું પણ રાખવામાં આવે છે. ઉત્તરાયણમાં શું હોય છે. કે બધા સાથે મળીને પતંગ ચગાવતા હોય છે. અને પતંગ ચગાવીને એકબીજાને પતંગ કાપતા હોય છે. અને ની પ્રતિયોગિતા રાખવામાં આવે છે. કે જે પણ વધારે પતંંગ આપશે તો તેને ટ્રોફી અને પૈસા આપવામાં આવશે. તો જેથી કરીને ઉત્તરાયણમાં હું કેટલીક વાર એવ ફસ્ટ પ્રાઈઝ પણ જીત્યો છું અને ખુબ જ વધારે એવી મજા પણ મા છે. જેથી કરીને ઉતયણ માટે મને ખુબ જ વધારે મજા આવે છે. ટલના લાડુ ખાવાની પણ અને ટલા લાડુ મતલબમાં પહેલા તો અમે સવારમાં ટલના લાડુ ખાઈએ છીએ. અને ત્યારબદ પતંગ ચગાવવા જઈએ છીએ અને સાંજ પડે જ્યારે કે મતલબ સાડા ચાર વાગે પછ શું ખુબ જ ઓછ એ ટાપ પણ લાગે છે. અને યોગ્ય રીતે પતંગ ચગાવવાની ખુબ જ વધારે મજા આવે છે. અને એકબીજાને પતંગ કાપવાની ખુબ જ વધારે મજા આવે છે.
હા એ તો છે જ કારણ કે આપડે ઘણા બધા તહેવાર આવે છે. ઉત્તરાયણ છે પ ઉત્તરાયણ પછી હોળી આવે છે ધુળેટી આવે છે. અને દિવાળી તમને કીધું પછી આપણે નવરાત્રી આપડ આવા ધાર્મિક જે તહેવારો આવે છે. એ આપણે સારી રીતે મનાવા જોઈએ અને આપણેે આવા બધા તહેવારો મનાવવાથી આપણા જે માઈન્ડ પણ આપું ફ્રેશ રહે છે અને આપણા ઘરે પણ સારો માહોલ બને છે. અને તમે જાણો છો કે દિવાળીમાં પણ આપણેાલએ છી આપણે જે બધ હો બીજા લોકો આપ વ્યવહાર ખરાબ હોય છે. તે પણ આપ સારા થઈ જાય છે. આપણને ત્યારે આ બધા વાતચીત કરીએ આપણે જે ખરાબ વ્યવહારો કરેલા હોય કે બીજા સાથે બોલાચલિત કરલી હોય તે દિવસે આપણે પાછા પણ સુધારી શકીએ છીએ. એટલે આ ધાર્મિક આવા ધાર્મિક જે પણ તહેવારો હોય છે. તે આપણે સારી રીતે જોવા જોઈએ તહેવારો આપડણે ખુબ સારી રીતે મનાવવો જોઈએ અને ઘરે બેસી ના રહેવું જોઈએ. અને સારું મળીએ આપણે પાછા આવા કોઈ તહેવાર હશે તો આપણે બી રું મળીશું અને આપે આવા તહેવારો વિશે પાછા વાતચીત કરીશું.
હા ભાઈ ચાલો મળીએ‌.